સારો અવાજ છે.
હા અવાજ તમારો એકદમ ક્લિયર આવી રહ્યો છે. મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે.
હા હા એકદમ ક્લિયર.
હા તો આજે આપણે જે છે શિક્ષણ વિશે થોડી વાતો કરીએ છીએ તો અત્યારે તો તમે જાણો છો કે તેમનું શિક્ષણ વિભાગ છે જે બો વધારે માત્રામાં બગડી રહ્યું છે તો તેને સુધારવા માટે આપણે થોડુંક ધ્યાન દય હોવું જોઈએ અને અત્યારે તમે જોવા જાવ તો શિક્ષણ વિભાગના ઘણા બધા પ્રકારો પડી ગયા છે. જે ડેટા ના શિક્ષણ છે તે અલગ હોય છે અને જે થિયરી નો હોય છે તે અલગ હોય છે અને પ્રેક પ્રેક્ટિકલ હોય છે તે અલગ હોય છે અત્યારે શિક્ષણમાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં જે આપણને સુધારો જોવા જ મળવો જોઈએ તે નથી મળી રહયો તો તે બાબતે થોડું એ ધ્યાન દોર હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ છે તેમને સમજ પડે તેવી ભાષામાં તેમને સમજાવવું જોઈએ. અને થોડુંક જ્ઞાન આપવું જોઈએ પરંતુ તેઓ આવું કરી જ નથી રહ્યા તો તે આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય છે. તો જેમ બને તેમ જો સ્ટુડન્ટના હિતમાં જો તેઓ શિક્ષણ આપશે તો તે સારું રહેશે અને ઘણા બધા શિક્ષક હોય છે. ખૂબ નુકસાન કરે છે વિદ્યાર્થીઓને તેઓને વિદ્યાર્થીઓને મારે છે અને જેથી કરીને ત્યાંથી ડિપ્રેશનમાં પણ જતું રહે છે તો તે બાબતે પણ તેમને સમજવુ જોઈએ. તમારે શું માનવું છે આ બાબત?
સાચી વાત. તેમ તમે કહી રહ્યા છો આજે શિક્ષણ નું એટલું મહત્વ ખરાબ થઈ રહ્યું છે અને આપણે અ જેમ બને તેમ લોકોને જેમ શિક્ષણની જરૂર છે તેમ લોકોને મળતું નથી જેમ કે આજે શિક્ષણ પ્રાઈવેટ સેક્ટર માં ને એવું નીકળી ગયું છે જેમ તમે જાણો છો. પેલાને સમયમાં એવું ના હતું જેમ કે પહેલાના સમયમાં ગુરુકુળો હતા તેમાં લોકો બધા મોફત શિક્ષણ અને પ્રાપ્ત કરી શકતા અને જેમ સિદ્ધિ લેવાની હોય તેમ સિદ્ધિ મળી શકતી હતી જેમ કે તમે જાણો છો પહેલાના જમાનામાં શિક્ષણ લેવા હોય નો એક સારો અ યોગ્ય હતું અને હમણાંનું શિક્ષણમાં કેવું છે કે હમણાં પ્રાાઈવેટ સેક્ટર છે, અન્ય વસ્તુ તો છે જે તેના દ્વારા આપણને શિક્ષણ લેય છે જેમ કે આપણે મારે તો એવું જ કેવું છે કે શિક્ષણ આપડે ફ્રીઝ રાખવું જોઈએ જેથી કરીને લોક બાળકો ભણી શકે આગળ વધી શકયે અને આપડા દેશ માટે કઈ કરી શકયે.
જ શિક્ષણ પ્રત્યે આપણે જે આપણે શિક શિક્ષણ વગર આપડણે શિક્ષણ જો ના લેશું તો આપણે આગળ જે વધવાની કાર્ય હોહી છે એ આપણે નહી કરી શકીએ જેથી કરીને આપણે શિક્ષ શિક્ષણ લેવું જરૂરી છે એટલે મારે તો એવું જ કેહવું છે શિક્ષણ લેવું જરૂરી છે. ના બાળકોને જેમ કે તમે જાણો છો એ બાબત તમારે શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે ઘણું બધું શિક્ષણ જે છે તેના વિશે લોકો જ ઊંધી બધી વાતો કરે છે. અત્યારના લોકોને એવું હોય છે કે જો મારું છોકરું વધારે પર્સેન્ટ લાવશે તો જ તે હોશિયાર કેવા શે પરંતુ એવું નથી હોતું. અત્યારે આપણે જોવા જઈએ તો શિક્ષણ શિક્ષણ વિભાગ આપણને એવું જ કહેવા માંગે છે કે જો તમે જે જ્ઞાન લો છો. તે ભલે તમારા પરીક્ષામાં ઓછા માર્ગ આવ્યા પર તો જો તમાર મા જ્ઞાન હશે તો તે તમારુ શિક્ષણ એકદમ સારું કેવા સે કે શિક્ષણ એ ખુબ જરૂરી છે પરંતુ શિક્ષણ માં આપણે એવું જ ન હોવું જોઈએ કે આપણ ફર્સ્ટ અથવા સેકન્ડ રેન્ક આવે તો જ આપડણે વધારે સ્માર્ટ કહેવાય શિક્ષણમાં એવું હોવું જોઈએ કે મને જેમ વધારે જ્ઞાન હશે તેમ આપણે વધારે માત્રામાં આપણે સારા સ્ટુડન્ટ અને વિદ્યાર્થી સારા કહેવા છ પરંતુ અત્યારના જે શિક્ષકો છે ઉપર ખુબ પ્રેેશર બનાવે છે વિદ્યાર્થીઓ પર જેથી કરીને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ એક્ઝામ ની બીક થી સુસાઈડ કરીે લે છે અથવા તો તેઓ પોતાનું જીવન ટૂકાવી દે છે તો આવું બધું ન થવું જોઈએ તે બાબતે લોકોએ કંટ્રોલ કરવું જોઈએ અને લોકો એ સમજવું જોઈએ તો તમારું શું માનવું છે આ બાબત
તમારી વાત સાચી છે તમે કહી રે તેમ જેમ કે પેરેન્ટ્સ લોકો વધારે પડતું ડિપ્રેશન છોકરાઓ લોકોને આપે છે અને એ લોકોને વન રેન્ક લાવવાનું અને ટુ રેન્ક થ્રી રેન્ક લાવવાની એ લોકોને આશાઓ રહેે છે જેથી કરીને બાળક એટલું બધું ડિપ્રેશનમાં આવી જાય જેથી કરીને ગમે એ હત્યાનો હત્યાનો એક ભોગ બોલવા માટે એ પ્રેરિત થાય છે જેથી કરીને એટલું બધું પણ પ્રેશર ના આપવા જોઈએ જેથી કરીને રેન્ક નું મહત્વ નથી જેમ કે આપણે શ શિક્ષન લેવું એ મહત્વનું છે જેથી કરીને મારે એવું જ કેવું છે કે આપણે જેમ બને તેમ શિક્ષણ નુ ગા જ્ઞાન લેવું પરસેન્ટેજ પર અને રેન્ક પર ના જવું જેથી કરીને આપણે જે આપણે સિદ્ધિ અને જે શિક્ષણ ન પ્રાપ્ત થાય એ આપને પ્રાપ્ત મળે અને આપણે જે આગળ જે ફિલ્ડમાં જવું હોય તે ફિલ્ડમાં આપણે તેના દ્વારા જઈ શકે છે એટલે મારે તો એવું જ કેવું છે કે આપણે જેમ બને તેમા તેમ મને તેમ શિક્ષણ નું જ્ઞાન તો લેવું જોયે એક નાના નાના વ્યક્તિ જે શિક્ષણ ન જ્ઞાન લેશે જીવનમાં આગળ વધીને જે કરશે અને તે નોકરીઓ પ્રાપ્ત કરીને પોતાના ઘરગુચારો પણ કરશે અને અલગ અલગ ફિલ્ડમાં જઈને તે પો પોતાનું રીતે એમનું જે જ્ઞાન જે સ્કીલ હોય છે તેના દ્વારા પણ થાય છે હમણાં આપણે વધારે પડતી શિક્ષણમાં
જેમ કે થિયરી વધારે ચાલી રહી છે અને થિયરી દ્વારા થિયરી દ્વારા આપણને જ્ઞાન જ મળ થ છે અને આપણે જે પ્રેક્ટિકલ કરવો જોઈએ તે પ્રેક્ટિકલ કરતા નથી જેથી કરીને આપણે જે બાળકોમાં દ્વારા જ્ઞાન મળશે એ વધારે પડતું તે બાળકને પ્રેરિત કરીને તે આગળ ફિલ્ એ એના માટે કામ આવશે એટલે મારે તો એવું જ કેવું છે કે જેમ મને પેક્ટ વધારે પર ધ્યાન આપે જેથી કરીને બાળકે તે જ્ઞાનમાં વધારે પડતો સવચોત બને અને તે કાર્યમાં વધુ આગળ વધી શકે એટલે મારે તે એજ કેવું છે તમારે શું કેવુ આ બાબતે
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જેમ કમ પ્રેક્ટિકલો કરવા જોઈએ બાળકો જેથી કરીને બાળકો છે તે ખુબ આગળ વધી શકે ને તમે જોવા જાવ તો યુટ્યુબ પર ઘણા બધા શિક્ષકો એવા છે જે પ્રેક્ટિકલ દ્વારા શ અને જેથી કરીને બાળકોને જે છે તે માઇન્ડમાં અને પીસફુલી છે તે એ બધી વાતો ઉતરી જાય છે અત્યારે તો ત જોવા જાવ તો ઘણા બધા એવા યુટ્યુબ પર સમજી શકાય અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે અને કોલેજના તો હું તમને કેવા જવ તો સો માંથી સો વિદ્યાર્થીઓ એવા હોય છે જે યુટ્યુબ પરથી શીખે છે તો કોલેજમાં પણ તેઓ જે અત્યારે શીખાવે છે તો તેના પર થોડું ધ્યાન દોરવું જોઈએ અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા શિક્ષકો પછી છે જે સબસ્ક્રિપ્શન લેવા કેહ છે અને સબસ્ક્રિપ્શન દ્વારા જો ઘણા બધા રૂપિયા કમાઈ રહ્યા છે અને સરકારી કોલેજમાં જો વિદ્યાર્થી જાય છે અને તેને ત્યાં જઈને કશું સમજ નથી. નથી પડતી. તો વિદ્યાર્થીઓ એ પણ શિક્ષક ને કહેવું જોઈએ કે આ મને સમજ નથી પડતી તો સર મને પાછું સમજાવ. પરંતુ તેઓ સ ને સરથી ભયમાં આવીને સરને કશું કહેતા નથી અને તેઓ યુટ્યુબ પર સબસ્ક્રિપ્શન લઈને અથવા સબસ્ક્રીપ્સન દ્વારા શીખે છે તો તે ખુબ જ અત્યારે નુકસાનકારક કહેવાય છે અને શિક્ષણ આપણું ખુબ પાછળ જઈ રહ્યું છે એમ પણ કહેવાય છે. અત્યારે તમે જોવા જાવ તો શિક્ષણ અત્યારે એટલું પાછળ જઈ રહ્યું છે કે અત્યારે ઘણા બધા ધા જે મમ્મી પપ્પાઓ જે વાલીઓ છે તેઓ વિચારે છે કે મારું છોકરું પ્રાાઈવેટ સ્કૂલ માં ભણશે તો તે ઉપર આવશે પરંતુ એવું નથી હોતું અત્યારે તેના લીધે તમે જોવા જાવ તો આપણે આજુબાજુની ઘણી બધી એવી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે તો તે પણ એક ખુબ જ નુકસાનકારક આપણને કહી શકાય તેમ છે. હું તો એવું જ માનું છું કે આવું બધું ન થવું જોઈએ જેથી કરીને અત્યારે તમે જોવા જાવ તો જે શિક્ષક જે છે સરકારી તે ઘણા બધા સરકારી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેઓએ નોકરી પરથી હાથ ગુમાવ્યો છે. તો પ્રાાઈવેટ સ્કૂલોમાં જે સારું શિક્ષણ મળે એવું નથી હોતું પરંતુ સરકારી સ્કૂલના જે શ શિક્ષકો છે તેમણે વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવવું અને સારી રીતે ભણાવવું જોઈએ જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રાાઈવેટ સ્કૂલમાં મુકવાની નોબત ના આવે ને અત્યારે તમે જોયું હશે કે જે પ્રા સરકારી સ્કૂલના શિક્ષકો છે તેઓ પણ પોતાના છોકરાઓને પ્રાઈવેટ સ્કૂલમાં જ મુકે છે તો તે ખુબ નુકસાનકારક કહેવાય જોએ તમાર શું માનું છે આ બાબતે.
તમારી વાત સાચી તમે કીધું તેમ મુનસા. કેમ કે એ લોકો પોતાના શિક્ષકો જે નોકરી વર્ગના હોય તે મો મો ટોપલી એ પ્રાઇવેટ સેક્ટર સેક્ટર માંજ મૂકે છે. જેથી કરીને આપણી સરકારી શાળાઓ છે તે બંધ થવા માંડે છે અને જે આપ આપણા ગરીબ વર્ગના હોય તે તો અ પ ફ્રી શિક્ષણ વાળું હોય એમાં જ અ દાખલ કરીને જે આપણી પ્રાથમિક શાળા છે અન્ય ઉચ્ચતર માદી માળા શાળા છે. એમાં પણ વધારે પડતી અન અ. પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે જેમ કે વધારે પડતા આપણા ગુજરાત ની હું વાત કરું તો ઘણી બધી શાળાઓ છે એ સેક્ટરમાં બંધ થઈ રહી છે.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
અને સ પ્રાઇવેટ સેક્ટર વધારે પડતું આપણા ગુજરાતમાં પણ અવેલેબલ છે એ પ્રાઇવેટ સેક્ટર સેક્ટરમા વધારે પડતા છોકરાઓને મૂકે છે એમ જાણે કે ત્યાં સારું ભણાવે છે. પણ એવું નથી. જ્ઞાન જ્યાં આપણને મળતું રહે અને જ્ઞાન આપણાથી બાળકને અ સારું જો જ્ઞાન મળતું હોય તો આપણા સારા બાળકો ર ને તે લોકો ન એ લોકોનો પણ જ્ઞાન વધે છે.
. સુખા.
હતો જેમ કે સરકારી શાળાઓ જ હતી જેમાં બધા જ જ્ઞાન લઈ શકે પ્રાઈવેટ સેક્ટરમાં સારું ભણાવે છે એમ વિચારે છે. એવું નથી જેમ કે તમે જાણો જ છો કે હા પ્રાાઈવેટ સેક્ટરમાં જઈને આપણે જે વધારે પડતી ફી હોય છે અને વધારે પડું શિક્ષણ સારું હોય છે પણ એવું નથી ત્યા પણ. અ સ સલરી શાળાઓ છે એમાં પણ આપ જે જ્ઞાનતું હોય તે મળે પણ આપ આપણે શિક્ષણ થોડું. અને પહેલા જેમ કે રાજાઓ શાહેનું બધું એ જ એ વિસ્થાપિત કરેલું હોય છે. જે કે આ આપણે શિક્ષણમાં એ બધો ચેન્જ લાવો જોઈએ જેથી કરીને આપણે જે હમણાંનું જે ડિજિટલ ઇન્ડિયા છે જેમ કે ડિજિટલ વર્ગ નો છે એ કે એ બધા આપણા બાળકોને ભણાવવું જોઈએ જેથી કરીને આપણા બાળકો એને વિશે આપ જે હમણાંની જનરેશનમાં આપણે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના વિશેે આપણે ભણવા જોઈએ જેથી કરીને આપણે બાળકો તે રીતના આપણે અ જાઈ શકે છે તે ફિલ્ડમાં તે રીતના આપણે એ લોકોને શિક્ષણ આપશું તે તે આપણે આગળ વધીશું અને આપણ દેશનું નામ પણ રોશન કરીશું એટલે મારે તેવું કું છે જેમ બને ત હમણાં જે ચાલી રહ્યું છે તે એ રીતના આપણે શિક્ષણ માં સુધારો કરવો જોઈએ તમારે શું કેવાય બાબતે
રે વાત સાચી છે તમે જેમ કહ્યું તેમ અત્યારે ઘણા બધા જે લોકો છે તેવું જામજે છે કે પ્રાઈવેટ સ્કૂલમાં હ પ્ર હાઈસ્કૂલ માં ઘણી બધા એવા લોકો છે તે પ્રાઈ સ્કૂલમાં જ ભણવા જાય છે ને જેને, ખુબ ઘણી માત્રામાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે તમે જોવા જાવ તો જે સરકારી શાળાઓમાં છે જે કોમ્પ્યુટરની તાલીમ અત્યારે આપી રહ્યા છે તે પણ ખુબ સારું કહેવાય છે તો કોમ્પ્યુટરની તાલીમ સરકારી શાળાઓમાં આપવી જોઈએ જેથી કરીને સારું એવું નફો થઈ શકે અને અતં તમે જોવા જાવ તો જે ઘણા બધા કોમ્પ્યુટર કરીને જે એ તમે જોવા જતા ઘણા બધા જે નવરા હોય છે તેમને પણ અત્યારે નોકરી મળી છે અને જેથી કરીને તમે જોવા જાવ તો શાળા માં ખુબ એવું સારું ચાલી રહ્યું છે તો હું તો એવું જ માનું છું કે અત્યારે આપણે જો જોવું જોઈએ કે શિક્ષાના એક ખાલે ભણવા માટે ન એ પણ ખૂબ જરૂરી વસ્તુમાં છે તો તે બાબતે આપડણે ધ્યાન દવું જોઈએ અત્યારે તમે જોવા જતો જ એક શિક્ષણ છે તેમાં જે અધર નિયમો છે તે પણ સમજવામાં નથી આવતા અને તેઓને એરો ન મતલબ નથી ખબર હોતો અને અ તમે જોવા જ તો શિક્ષણ તો સુધરી રહ્યું છે પરંતુ, તમે જાણો છો કે ઘણા બધા નુકસાનો થાય છે અને તમે જાણો છો કે ઘણા બધા નુકસાાન છે અત્યારે તમે જોવા જાવ તો શિક્ષણ છે. એ ખુબ સુધરી રહ્યું છે પરંતુ અત્યારે તમે જોવા જાવ તો ઈંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટો છે. તેઓ ગુજરાતી થઈને પણ તેઓને ગુજરાતી નથી આવડતી અને તેઓને ગુજરાતી માં લખતા અથવા વાંચતા પણ નથી આવડતું તેઓને ખાલી ઇંગ્લિશ જ આવડે છે. તો આપણી ગુજરાતી એ માતૃભાષા છે તો દરેક વ્યક્તિને આવડવી જ જોઈએ તે ભાષા તો પરંતુ ઈંગ્લિશ મીડિયમ જે સ્ટુડન્ટો છે તેઓ સમજી નથી રહી આ બાબત તો તેઓએ આ બાબત સમજવી જોઈએ પરંતુ અત્યારના જે વલીઓ છે તેઓને ઇંગ્લિશ મીડિયમમાં મુૂક માટે જ પ્રેરિત થ થઈ રહ્યા છે અને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે તો હું તો એવું જ કહવું છું કે જો આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતી તો આવડવી જ જોઈએ પરંતુ અત્યારે તે લોકો કોઈ સમજી જ નથી રહ્યા તો તો એ લોકોએ આ બાબતે ધ્યાન ધરવું છે તમાર શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી! કારમ કે આપડણે અહીંયા આપણે જે ગુજરાતમાં ગુજરાતી ભાષા આપણી માતૃભાષા ગુજરાતી જ હોય તો આપણે ઈંગ્લિશ શીખીને શ કરીશું આપણે જેમ કે બહાર જવાના હોય જેમ કે ઇંગ્લેન્ડ, યુએ, યુકે લંડન એું જા તો ઇંગ્લિશ કજર છે જેમ એમ પોતાની ભાષા એ થાય છેસ્ટ ઓફલી કેમ કે એવ બધું આપણી જે ભાષામાં આપણે જે સરળતે સરળતાથી આપણે જે જ્ઞાન મળે તે આપણને જ્ઞાન ન પ્રાપ્તિ પણ થાય છે જેમ કે આ આપણે ઇંગ્લિશ મીડિયમમા ને કઈ સમજ જ ન પડતી જ્ઞાન ઉતારવું હોય આપડો ઘણ મુશ્કેલી પડે છે જેથી કરીને મારે તો એવું જ કેવું છે આપણે જે ગુજરાતી ભાષાઓ છે એને વિશે જ આપણે વધારે પળતું શીખીને આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કે આપણી ભાષામાં આપણે આ જે રીતના આપણા લોકો અહીયાં રહીને આપણને તે જ્ઞાન પ્રાપ્ત થતું રહે તે જ્ઞાન આપણેેવું જોઈએ જેમકે ઇંગ્લશ મિયમમાં વધારે પડતુ તો પેરી થાય લોકો વાલીઓ પેરેન્ટસો મૂકે છે જેથી કરીને મારું બાળક આગળ ઇંગ્લિશ શીખી ને એ બધું કાર્ય કરે છે. પણ એવું ના હોતું નથી હોતું જેમ કે તમે જાણો છો કે આપણે ઈંગ્લિશ શીખીને આપણે જે અહિયાં રહેવાનું છે આપણે જે ગુજરાતી ભાષામાં આપણા લોકો બોલતા હોય ને તે તે જ આપણેે બોલવીને ચાલવાનું હોય તો આપણે કેવી રીતના આ બધું કરી શકીએ એટલે મારે તો એવું કેવું છે કે આ બધું બાબત આપડે ઈંગ્લિશ મીડિયમમાં નથી. અને જે આપડે જે કરવું હોય તેજ કરવું. તમારે શું કેવા માટે?
તમારી વાત એક જેમ કેમ એ અત્યારે ઘણા બધા લોકો હોય છે જે પોતાના બાળકને શિક્ષણ આપવા માટે ઘણું બધું આગળ વધારવા માંગે છે પરંતુ તેઓ એવું સમજ નથી કે તેવું એક સરકારી સ્કૂલ માં પણ બહ સારું એવું શિક્ષણ મેળ્યું છે અત્યારે તમે જોવા જાવ તો જે આગળના ઘણા બધા લોકો છે વિદ્યાર્થીઓ છે જે મોટા મોટા માણસ અત્યારે રહયા છે અને સારી એવી નોકરીઓ કરે છે. તો તેઓ જે છે તેઓ સરકારી શાળાઓમાં જ ભણ્યા હતા અને આપ જે ટીચર્સો જે છે લાગેલા છે. પ્રાાઈવેટ સ્કૂલમાં તેઓ પણ સરકારી સ્કૂલમાં રહયા હતા પરંતુ ત્યારે સરકારી સ્કૂલ તો અત્યારે તમે જોવા ત્યારે ઘણા બધુ આગળ વધી રહ્યું છે અને તમે જાણો છો કે જે વિથીઓ છે તેઓ સરકારી શાળામાં જોવા મળે ક કારણ કે અત્યારે તમે જોવા જાવ તો સરકારી સ્કૂલોમાં પણ જે શિક્ષકો છે તે અનિયમિત હોય છે પરંતુ તેઓ એ નિયમિત થવું જોઈએ અને શાળાનું નામ જે ડૂબી રહ્યું છે તેમને ઉચકવું જોઈએ પરંતુ તે લોકો સુધી એ ધ્યાન દવું જોઈએ અને જેથી તેમને તેઓ સુધરી જશે તેઓને ઘણો એવો ફાયદો થશે અને અત્યારે તમે જોવા જાવ તો શાળાઓમાં એડમિશ ઘટી રહ્યા છે તે પણ આ બધું કારણો સાાણી ઘટી રહ્યા છે તો આ બધા એડમિશ અને પાછા વિદ્યાર્થીઓ પ્રેરિત થાય આવા માટે તેવું લોકોએ કરવું જોયું પરંતુ તેઓ આવું કરીરીબ નથી રહ્યા. તો જો એ થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને શાળાઓ પણ જોવા જાવ તો તો સરકારી શાળાઓ છે તેઓ રિનોવેટજ નથી થઈ રહી અને જેના કારણે તે ખંડ જેવું લાગે છે અને ખૂબ ત્યાં જવા કોઈ પ્રેરિત જ નથી થતું તો આ બાબતે થોડી ધ્યાન દોરવી જોઈએ તેઓએ જેથી કરીને તેઓને ત્યાં જોવા માટે પ્રેરિત થયા અમે જોવા જાવ તો જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે તે ખુબ જ સારી હોય છે કરીને ત્યાં લોકો આકર્ષિત થઈને ત્યાં જવા લાગે છે પરંતુ તેવું ન કરવું પણ જોવું જોઈએ કે ક્યાં શિક્ષણ સારું આપણે સારી સ્કૂલ જોઈને એડમિશન ન કરાવવી જોઈએ. પરંતુ અતં લોકો એ બધી બાબતો સમજતા નથી છે અત્યારના લોકો જે ફેસલીટી જ્યાં એસી હોય અથવા જ્યાં કુલર પાણી આવતું હોય અથવા અથવા એવી બધી બાબતે ધ્યાન દોરીને તેઓ જાય છે તો તેવું ના કરવું જોઈએ તો તમારું શું માનવું છે આ ?
તમારી વાત સાચી છે જેમ કે તમે ક ર તેમ પ્રઇવેટ સેક્ટરમાં લોકો વધારે પડતું ધ્યાન આપી રહ્યા છે અને સરકારી શાળાઓ વધારે પડ બંધ થઈ ગઈ છે અને સરકારી શાળામાં પણ એટલી બધી ફેસિલિટીઓ મળે જ છે જેમ કે તમે જાણો છો મ સ્કૂલો વધારે પડતી નવી રિપેરિંગ કરીને નવી એ વિસ્થાપિત કરી છે. જેથી કરીને ત્યાં પણ આપણા એજ્યુકેશન તો સારું જ મળે છે જેમકે શિક્ષકો દ્વારા જે જ્ઞાન પ્રાપ્તિ થાય તે આપણને મળે જ છે, પણ આપડે એવું માનીને તેમમાં કે એટલે તમે એસી જેમકે ઠંડુ પાણી એવું પ્રાઈવેટ સેક્ટરમાં જેમકે જે મીડિયમમાં જેમ કે જે લોકો ઉપર વધારે પૈસા તે લોકો વધારે પરતુ વીઆઈપી કલ્ચરલ જેથી કરીને તે પ્રઇવેટ સેક્ટરમાં વધાર પતું મૂકે છે. તેથી કરીને મારે તે કેવું છે કે જેમ મને ત્યાં બધી એક જ જેમ બને તેમ એક જ શાળા આપણેે યોગ્ય રીતના જેમ કે સરકારી શાળાઓ છે એમાં વધારે પડતું ધ્યાન એ કેવું કે પ્રાઇવેટ સેક્ટરમાં જેમ બને મ કરવું જોઈએ જેથી કરીને આપણા જે બાળકો છે એક જ સ્કૂલમાં જેમકે સરકારી શાળાઓમાં બધા જેમકે ભણે છે જેમ કે વીઆઈ આપણે કાઢી રાખ જોઈએ જેથી કરીને આપણા બાળકો એ પૂરતું જ્ઞાન મળી રહે અને જેથી કરીને આપણા બાળકો આગળ પ થઈને આપણા દેશ માટે કઈ કરી શકે જેમ કે નવી નવી ટેકનોલોજી આવી રહી છે. એમાં આગળ વધી જાય તો આપણા દેશનું નામ પણ રોશન થશે. એટલે મારે તો એવું જ કેવું છે કેમ બને તેમ આપણે બાળકોને સારી સારી સલાહ આપીને સારું જ્ઞાન આપીને જેમ કે પેટલો વધારે પટતું કરીને આપણે બાળકોને એ આપ જેમ કે હમણાં ન જે યુગમાં આપણે જે આપણે જે દસ બાર વર્ષની હું વાત કરી છ જેમ કે તેમાં આપણે તે જ્ઞાન અમને પણ ચાલતું આવ્યું છે જેમ કે આમાં વધારે પતું સુધારો કરવો જોઈએ. જેથી કરીને આપણા બાળકો જેમ ચાલી રહ્યું છે એઆઈ દ્વારા જેમ કે ડેટા અને કોમ્પ ટરને બું વધાર પડતું બાળકોને શીખાવે છે. જેથી કરીને આપણે જે યુગમાં આ જે આપડે હમણાં જે ચાલી રહ્યું છે જેમ કે ટેકનોલોજીશે તેને બધાુંક જ્ઞાન મળવું જોઈએ તમારે શું ?
અરી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોુવ તો ઘણા બધા લોકો છે પીએસઆઈ એસઆઈ અને યુપીએસસી ની તૈયારી કરી રહ્યા છીએ. તો આપણે સમજવું જોઈએ કે સરકારી નોકરી માં એટલા ફાયદાઓ નથીત અત્યારના લોકો છે જે ત્યારે ઘણા બધા લોકો છે ખૂબ રહ્યા અને મળવી રહ્યા છે પરંતુ અત્યારે તમે જોવા જ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે એ યુપીએસસી ની તૈય કરે છે પરંતુ તે તો તૈયાર નથી ખબ નુકસાનકારક થાય છે કારણે તેના કારણે તેઓ
થવું જોઈએ અને અત તમે જો તો શિક્ષણ એ અત જોવા જાવ તો વેપાર બની જ છે. અત્યારે તમે જોવા જાવઓ તો તેઓ ઘણી બધી ફીસો લે છે અત્યારે લોકો. લાખોમાં ફીસો આપે છે પોધના માટે તો તેવ કેું છે કે આવું બધું નતું
ઓ તુણ કોણ
હા હા.